અરે તું મારો પાછો પાછો ફોન કરીયા કરે મેં તો નઈ ફરું ને.
કથેક ગયો કોલ.
હા તે કટ થઈ ગયા આટલી મિનિટ પર જજે તો
કેટલી મિનિટ
ખબર નહી ત્યાં હતી ફરી બહુ ફાંચ એ
દસ મિનિટ થથી જ એટલે ક ઠી છે ત મેં મારું એમ કરીને તને ફોન કર્યો કે મેચ સામેથી કરું તને
ચાલ તો લોકો ક પ સામે તું કરી
હા.
ઓકે હું બનાવ્યું તને આજે
ઘરે તો આજે મારી ઘરે પાપડીનું શાક
બરાબર.
અનેને રોટલા તારી ઘરે તો
મારે ઘરે સીખણ રોટલા
એની સાથે રોટલાની મજા આવે
એના રોટલા જ કાઈ મજા આવે
પૂડા મજાર આવે
હા તે પુડા જ કેમ તમે રોકલા ને પુડામાં ફરક બહુ સાંભળેલી
હા રોટલાને પુડામાં તો ફરક
બહુ એક માણસમાં
જો મારી વાત સાભળય રોટલા એટલે જે હાથે ટીપીને બનાવીએ તો આપણે
હમ
તેને રોટલા કહેવાયને પૂડા એટલે તે લોટ એકદમ પાણી જેવો રાખીને પછી જે તવી પર રેડે ને
હમ.
એને પૂડા કેહેવાય
એટ બધા પતા એની પસા તમે ત તમે તં એને પુડા કે અમારા પાસે એને રોટલા કે ને જે ગમની હોય ને એને રોટલી કે અમારા બાજુ
હા તે ઘઉં ની રોટલી બને ચોખા ના લોટ ખબર આપડે ગાઢો રાખીએ. પછી એને ટીપીએ આપણે કે તે સનાના થાપીએ તે
હા.
તે રીતે કેમ આપડે લોટગાળા રાખીને પછી ટીપીને પછી ચેડાવી હતી.
હમ.
એને રોટલા કહેવાય તમે હો ગઈ હું.
સાચું બોલ પાછું મહીના ભળે
જો આપને છે ને ચોખા ના લ લોટહી હૈ એને એક એકદમ આપડે પેલો પાણી ઓછું નાખીને એકદમ ઘાળો ઘાળો લોટ બાંધીએ.
હા એને રોટલા કેેય અમારા બાછુ હને
જે હાથે ટીપ આપણે પછી ટીપ્પણીયુ પરિને ટીપીએ.
ને પછી ચેડવીએ એને રોટલા કે તમે
એટલે પેલું ટીપે ટીપે તેને કે અમારામાં એવું રોટલા ટીપે જ નહી ને ચોખા ના લોટ ના જ પણ એ હોય ને
હા તો હું કરે તો
અમારા બાજુ એને ટીપે ની અમારા બાજુ ડાયરેક્ટ એનું પેલું જ કરવાની હું કેય એને
મારી વાત સાંભળ હવે પેલું ખબર ચોખાના લોટ ને પાણી લાખી ને એકદમ આછો જેવો બાંધે ને પછી ડાયરેક્ટ તવી પર રેડે તેવી રીતે બનાવે.
હા
હમ્મ તેવી રીતે બનાવે
એવ રીતે
એને પૂડા કેવાય.
એને તમારા બાજુ પુડા કેય તને મેં કેમ તો ખરો
હા
કે અમારા બાજુ એને પુડા હ અમારા બાજુ એને રોટલા કે
તો પુડા હા ને કેય તો
પુડા મારે બાજુ કોઈ બોલે છે નીને ને પુડા એવું
ને રોટલા તમે બનાવે જ ની ટીપીને બનાવી જ ની હેને
હમ્મ જુવાના રોટલા અમુક જ બનાવે એમ જો કોઈને સુગર ને એવું થેલું રેય ને તેના માટે જ બનાવે.
તેના માટે જ આ ટીપીને બનાવે
હમ્મ.
એટલે તમે કાયમ પૂડા જ ખાઈ
કાયમ પુડા જ.
એવું અમારી ઘરે તો કાયમ રોટલા જ બને ચોખાના. ને પૂડા અમારી ઘરે કંઈ ભગત મુથીયાનું શાક છે ને એવા કંઈ શાક બનેલા હોય ત્યારે બનાવે. પાછા પૂડા બે પ્રકાર ના આવે. તમે જે રોટલા કેય ને તે છે ને લોટ તો એવો જ બાંધે રેડે વાડકી એ પણ છે ને તેલ લાખે તવી પર તેલ લગાવે. લોટ વરગીની જેમ ખબર તેલ લગાવે
હમ્મ.
ને પા પછી વાળકી એ રેડે એટલે જારી પડે ગમે કાના કાણા કાણા મોટા ધનના કાણા વાળી જાડી પડી જાય
ઢોસા ટાઈપ એમ કેની
ઢોસા ટાઈપીને તેવા બનાવે તેલ વાળા ને તો પછી શું કરે અમે જ ખાલી ટવી પર રેડે ને પછી આટે ટવી પર પાથરે લોટ તેમાં તેલ જીરીક બી ની વાપરે હાથે જ લોટ પાથરે ને પછી બનાવે ચેડવે તેને સાડાપુડા ધોળિયાપુડા કહેવાય અમારી દેશી ભાષામાં.
બરાબર
હા, તો તમે કેવી રીતે બન, હમ્મ
પાછું બોલે એક વાર મે નહી હાંભડયું.
જો લોટ આપણે લિક્વિટી બાંધી દઈએ હે.
હમ્મ
પછી શું કરવાનું? તવી પર એક જગ્યા. આપણે જેવી પેલું વાટામાં બાંધે રેટે, તે વાટા પરથી થોડક તવી પર આપણે લોત રેડીએ. હમ્મ, પછી પાણીમાં હાથ બોરી નાખીએ હાથ ભીના કરી. ને પછી આટે આટે તવી પર લોટ ફેલાવી દઈએ. આતે તવી પર લોટ ફેલાવી દઈએ, ને પછી એને ચેડાવીએ.
એટલે ચેડવીએ એટલે?
એટલે મીન્સકે, પછી લોટ કાચો થોડો, ચડે કે નહીં તવી પર રોટલો.
હમ્મ
હા બસ તો તેવી રીતે પૂડા બનાવીને એને ધોડિયા પૂડા કે.
હાતો બસ એજ, દોડિયા પુડા તર ડોબાત અમે દોડિયા જ છે, યાદ હોય તો તને.
ખબર મને, પણ છે ને કોઈ એવા પણ તુડા પુડા બનાવે કે લોટ એક આંટો થોડોક ધારો રાખે પહેલાં એકદમ પાણી જેવો લોટ બાંધે.
પછી હું કરે, તવી પર પેલાં તેલ ચોપડે, ને પછી વાળકીએ રાઉન્ડ પાડે. ને પછી પાછું ફરટેવ પેલુંએ રીંગણના ડીચા એ ફરટે તેલ લગાવે, ને પછી રોટલો ફેરવેે. એને કેહેવાય તેલપુડા.
એ, એવા બે પ્રકારના બનાવ્યા પુળા. એટલા પૂયછું, કયા પૂડા બનાવ્યા તમે? ધોડિયા પૂડા બનાવે.
દોઢિયા પૂડાજ બનાવીએં અમે.
હામ્મ દરરોજે દોળિયા પૂળા ખાવાની કેવું મજા આવતી ઓહે.
બહુ મજા આવે.
રોટલી બી બનાવે?
રોટલે તે કોઈ બી દિવસ બને.
હમ્મ, અમારી ઘરે પણ કોઈ એક દિવસ બને.
બરાબર.
હમ્મ આજે તો પતળિયાના પાત્રા બન ગયા છે. બપોરે, તો તે ખાધા ચાય હાથે.
તો, તું ઘેરે કેટલા વાગે પહોંચી જાય તે?
મેં પાંચ વાગ્યા એટલે પહોંચી જાવ, સવા પાંચે.
બહુ જલ્દી, તમારે સારું છે જલ્દી પહોંચી જાય.
હમ્મ એમ છે ને, અમે પોણા પાચે પહોંચી જાય, કોસ્તન વાડી બસ આવે તો. પણ આ છે ને ડુંગરી થીઈને આવવાનું, અમારે ફરીને આવાનું, એટલે અમને તો મેં પો આજે હો પોણા પાંચે ઘરે પહોંચી ગયેલો, ઘરે પોણાં પાંચે એટલે મેં આવી જાવ.
હમ્મ હમ્મ
હમ્મ
આ તો સાડા પાંચે પહોંચે મે તો ઘરે.
એવું.
તે બી આટકા આપડે આટલા લેક્ચર પેલા કરીએ ને પછી થી.
હમ્મ ડી વન ટ ડી વન સવા પાચે ગાડી પર પહોંચી છે એ લોકો ને જો અમે સવા પાંચે સ્ટોપ પર ઉતરી રહી તો સાડા પાંચે પહોંચી એ લોકો પંદર મિનિટમાં ઘરે મારે નજીક જ ડેલી અમે અમારા ઘરેથી સ્ટોપ લગીન બગરમાં બે આટા મારી આવી ચાલવા એટલું નજીક
પાછું બોલ કેવું કેવું
મારે ઘેરથી અમે દિલ્હી છે ને બગર માં ચાલતા ચાલતા એક આટો મારી આવીએ એટલે કઈ ખબર કે આપડી કોલેજ થીતે એમ સ્ક્વેર મોલ છે તે
હા
બસ એટલું જ દૂર મારું ઘેર ને સ્ટોપ અમારું
બહુ હારુ કેહવાય તો તો
હમ
એમ તો તારી પીડીએફ બની ગઈ છે તો તને મોકલી દેમ
હા મોકલી દે એટલે જ તમે ટાઈમ પર નિકળું બહુ વહેલો હવ ની નીકળું
સારું કેવાય તો તો
અમુક જગ્યાએ બસ આવેલી ને મેં નીકળું
પછી ટાઈમ પણ એટલે હું કોછ અત્યારે ભઈ ને આવ્યા પેલા લોકો વડે પછી
ના રે
એવું છ તો
ની ર એ લોકો હું લેવા વડવા ના પણ મેં બસ જોઈને જ નીકળું ને ટાઈમ પર માં તો એવું થાય તે દિવસ થયલું એવું કે બસો આવી લાગેલી મેવો પહોચી તો ગેલો પણ મેં છે ને તે દિવસે એટલે મારા ઘર એક અંકલ લાવી લાગેલા તો તમે ભરથી નીકળેલો ઘર થી સર મેં જવાના દીકરા તને બહાર લઈ જ એટલે ભલા તમે રિક્ષા માં ગઈ આવી અરે મેં રિક્ષા એ લોકો બસ સમા સ્ટોપ પર આવી હમ અમે ડાંટી માં ની આવીએ અમે બીલીમોરામાં આવીયે એટલે જે દાટીની બસ ભરલી એટલે અમે બીલીમરામાં જાય છ કે બીલીમરા ઘણી દૂર હતી એટલે કે મેં અત્યારે સ્ટોપ પર પહોંચ્યો રિક્ષાઓ સારી લાગી બસો બસ આજ મેં રિક્ષા માટે બે વાત કરતી મેં રિક્ષા માંથી ઉતરી ને બસ માં બેહી જાત પણ એ લોકોને એ જ્ઞાન અજ કે જો મેં આયવો જ નઈ એટલે એ લોકોને બસ ની આત ની કે પછી એમ કે દાચ માં જવાનું છે તો પહેલા જ કેવું છે કેને મને એ લોકોને કે ડાંટી માં જ ફોન આવેલો કાં છે તમે તો ખેર તે ડાટીમાં જવાન તે પ્રમાણે મે એવી રીતે નીકળતે
પણ એ લોકો એ લોકો એ તને જોઈલોજ નઈ કે તું રિક્ષામ આવ્યો એમ પ કે તું ઊતયરો ત્યારે એ લોકો એ જોયો કે હા તું રીક રીક્ષા માં આયવો હે ત્યારે બસ નીકળી ગઈ એમ એટલે પછી તેમાં થઇ ગયા અને પછી એટલે પ તમે બીલીમોરી આવેલા એમ
હા એ અમે બીલીમોરા માં આવ્યા પણ બીલીમ
ચાલી પણ એ પહોચી તો ઘેલા મારી બધ ચલની પહોંચી તો ગેલા બાકી નીચ પહોંચતે તો પછી રિક્ષા આવા પડતે તેથી તો શું
હ ક કઈ નઈ ઈ તો થાત એવું પણ તે દિવસે છે ને નીઝર બસ વહેલી આવેલી.
હા અરે એઝ તો કેઉ મેં કો મેં તે દિવસે મોડો આવુંને તે દિવસે બસ વેલી આવી મેં પણ મેં વહેલો આવું તે દીવસે બસ મોડી આવે માર તો લગાતાર કેટલા દિવસથી વહેલી ચાલતી છે બસ તીસ થાવા પેલા આવી જ છે બસ.
અરે કીધુંત ખરું આજે તને કેમ ને? અમારી બસ ડુંગરી હાઈવે પર આયવી ને અમે બસમાં બેઠાથી બે એટલે અમે સ્તોપ આવેલા ને ત્યારે બસ ચીખલી હતી ચીખલી ડેપો પર અન તમે ડુંગરી હાઈવે રે આયવા હાઈવે આઈવા તે એટલે અમ કતાર હાઇવે થી બસ ઊભી રે ગઈ લી. ને બધાને હાઈવે રેતે બેહાડી દીધા ડુંગળી હાઈવે રેતી એમ.
બરાબર
એટલે નીજર અગાડી ચાલે અમારી પછાડી બસ ચાલે નીજર પછાડી જ અમારી બસ. નો નીજર વાળા એટલી સ્પીડમાં હાંકે ને હમ, કે અમારી બસ વચ્ચે થોડુંક અંતર હો પછી ઇલીયન નીઝર બસ.